હેલો.
નમસ્તે બેન.
નમસ્તે બેન.
આવાજ આવે મારી?
કેમ છે હા હા હાશ છે.
બસ મજામાં છું આજ તો ઠીક છું મને કાલે તો તબિયત ખરાબ લગ છે તમારી વાતની કરી છે અને આજ તો બેઠી શું તમે ઘાસ બે નું વાત કરું છું.
હા, હું પણ સોચું છું કાલે તે અને એમ તબિયત ખરાબ થઈ ગઈ છે રિ
હમ્મ.
કહી ની ભી વાત કરી શકે છે પટવા હું સોચું કે આજ આજ હું પણ ડોક્યુમેન્ટ તૈયાર કરાતી ગઈ તી. નભાવ લી ગઈ હતી એને પાછી આઈ ના નુડા ગઈથી એને ડોક્યુમેન્ટ મુકવાના ને એને અને ઓનલાઇન ચળાય છે ભજે પછાય છે.
સબ તૈયારી
અચ્છા સાઈન વાઈન લિયે લી છે
હા સારું પતી ગયુ કામ મારુ
તમે તો ફારર્મ ભર્યો ભેગા તો તો તમારે સાત આઠ દિન મેં સર્ટિફિકેટ બી બની જયું છે
હા સાત આઠ દન માં અરે બધા દોડાય શે મને એટલી દોડાય શે જેટલી દોડાય છે થાકી ગઈ છું
કે તને થા